હલો હલો ના અવાજ આવે છે તમને
હા હા
હ હા નમસ્કાર તો આજે છે ને આપડે એવા બહુ સરસ વિષય પર વાત વાત કરીશું જે છેમ બહ ગરમ પ્રદેશ હોય તેમાં લોકોનો ખોરાક શું હોય એના પર
બરાબર એ આ ખૂબ જ રસપ્રદ દુનિયામાં ઘણા એવા પરદેશો છે બે વર્ષના ભાગમાં ખૂબ ગરમી પડે છે
હા સાચી વાત છે કે આવા પ્રદેશોમાં છે ને રહેતા લોકોનું જીવન આમ હવામાન પ્રમાણે બદલાઈ જાય છે
પણ માત્ર જીવન જ નહીં પરંતુ ખાવા પીવા ની રીત પણ અલગ જોવા મળે છે ગરમી વધારે હોવાથી શરીર પાણીની ખૂબ જરૂરત રહે છે તેથી આ પ્રદેશોમાં લોકો એવા ખોરાક નું મોત આપે છે જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય ઉદાહરણ તરીકે તરબૂજ ઉદાહરણ તરીકે તરબુ જ ખરબૂલ કાકડી ટામેટા જેવા ફરાક ઓડું વધુ ખાવામાં આવે
હા બરાબર છે તમારી વાત આ વસ્તુઓમાં છે ને શરીર ને ઠંડક આપવામાં મદદ કરે એટલે કેવું કે ગરમ પ્રદેશોમાં છેને લોકા દિવસ દરમિયાન પરંતુ આમ પૂરતું પાણી પીવાનું મહત્વ સમજે છે કે ઘણા સ્થળો કેવું કે સાદા પાણી ઉપરાંત લીંબુ પાણી પણ પીવામાં આવે એટલે કેવું કે છાસ પણ એક લોકપ્રિય પીણું છે છાસ કેવું કે શરીર ને ઠંડક આપે અને પાચન માટે પણ સારી માનવામાં આવે ને એટલે. હલો,
હા એટલે આ સ્થળોએ છાસ વધારે પીવે, ને પાણી બી વધારે પીવે, લીંબુ શરબત છે
હમ બરાબર છે તમાર વાત.
એ બધું પીવે.
હા, અને કેટલાક પ્રદેશોમાં તો છે ને નાળિયેળનું પણ પાણી ખુબ જ પી વામાં આવે છે કે નળિયળ નું પાણી કેવું કુદરતી રીતે શરીર ને પાણી નું સંતુલન જાળવામાં મદદ કરે ને એટલે.
હમ.
હ અને ગરમ હવામાનમાં છે ને ભારે અને તેલ વાળો ખોરાક ઓછો લેવામાં આવે કે તેના બદલે હળવો અને સરળતાથી પચી જાય ને એવો ખોરાક વધુ પસંદ કરવામાં આવે. હલો.
હા
હા અને બ હા બોલો?
અનેરે છાસ તરીકે ઠંડક પાણી આપે છે અને પાચન માટે પણ સારું માનવામાં આવે
હા એ તો તમારી વાત બિલકુલ સાચી છે, છાશ ને બધું પીણું પીવું જ જોઈએ આપડે. નળિયળ પાણી છે ને એવું બધું અને આપડે આમ જોવા જઈએ તો બાફેલી શાકભાજી પણ ઘણા લોકોને ભોજન નો આમ મોટો ભાગ હોય છે.
હમ્મ.
અને તાજા ફળો પણ રોજના ખોરાક માં સામેલ કરવામાં આવે જ છે.
હા ગરમીમાં શરીર ને ઊર્જા પણ જોઈએ અને સાથે હળવશ પણ રહેવી જોઈએ, તેથી ખોરાક નું સંતુલન ખૂબ જરૂરી બને છે.
હમ્મ અને ઘણા પ્રદેશોમાં તો દાળ અને શાકભાજીનું પ્રમાણ પણ વધારે હોય છે. કારણ કે તે શરીરને આમ જરૂરી પોષક તત્વો આપે ને એટલે.
હમ્મ ભાત પણ ગરમ પ્રદેશોમાં મુખ્ય ખોરાક છે. ભાત સાથે દાળ અથવા શાક ખાવાની પરંપરાગત ઘણી જગ્યા જોવા મળે છે, કેટલાક દિવોમાં જુવાર અને બાજરી ની પણ ઉપયોગ થાય છે આ અનાજ બધા લાંબા સમય સુધી શક્તિ આપે છે. ગરમીમાં મસાલાનો ઉપયોગ પણ અલગ અલગ પ્રદેશ માં અલગ અલગ હોય છે.
હા બરાબર છે કે કેટલાક લોકો ઓછા મસાલાનો ઉપયોગ કરે છે તે જેથી ખોરા હળવો રહે અને જયારે કેટલાક પ્રદેશોમાં છેને મર્યાદિત પ્રમાણમાં મસાલા વપરાય એટલે કેવું કે ખોરાક નો સ્વાદ જાળવી રાખવાનું, અને શરીર નું સ્વાસ્થ્ય પણ ધ્યાનમાં રાખવાનું આ બધું જ સારી રીતે ધ્યાનમાં રહેે.
હમ્મ ગરમીમાં ખોરાક લાંબો સમય સુધી બહાર રાખવો યોગ્ય માનવામાં આવતો નથી, કારણ કે વધારે ગરમીમાં ખોરાક ઝડપથી બગડી જાય જેથી તાજુ બનાવેલું ભોજન વધુ સારું ગણાય.
હા
મહત્વની હોય પીવાનું પાણી સ્વચ્છ હોવું જરૂરી છે કારણ કે સ્વચ્છ પાણી અનેક પ્રકારની બીમારીઓ. થઈ શકે છે.
હ તમારી વાત એકદમ સાચી. કે એ બધું તો સાચું છે, અને ગરમ પ્રદેશોમાં છે ને ફળો નો રસ પણ આમ ઘણી જગ્યા પીવામાં આવે છે કે અ પરંતુ છે ને તેમાં વધુ ખાંડ ન હોય ને તો તે નું ધ્યાન આપણે રાખવું જોઈએ કે કેટલાક પ્રદેશોમાં છે ને દહીં નો ઉપયોગ પણ વધારે થાય, કે દહીં થી બનેલી ઘણી વાનગીઓ પણ લોકપ્રિય હોય છે.
અને સલાડ નું મહત્વ એ અમુક જગ્યા એ વધારે હોય છે, કારણ કે ગાગડી કાકડી, કા ગાજર, ટમેટા સલાડ ઘણી જગ્યાએ ખાવામાં આવે છે, આવક ખોરાક થી શરીરને જરૂરી વિટામિન મળે છે. શરીર સાથે શરીરનું પાણીનું પ્રમાણ પણ જળવાઈ રહે.
હા તમારી વાત એકદમ સાચી છે. કે અ ગરમીમાં સમસ્યાારમ ભોજન લેવું બહુ જરૂરી છે.
હમ્મ, લાંબા સમય સુધી ભૂખ્યા રહી એવું યોગ્ય નથી. ગરમીમાં. અહીંયા સવારે પૌષ્ટિક નાસ્તો લેવાથી દિવસ ની શરૂઆત સારી થાય છે. બપોરે હળવું ભોજન લેવાથી શરીર ને આરામ રહે છે. આજે પણ સરળતાથી પચી જાય એવો ખોરાગ લેવો યોગ્ય ગણાય.
હા, રાત્રે ખુબ ભારે ભોજન લેવાનું આમ ટાળવા ટાળવું જોઈએ આપડે.
હમ્મ, ગરમ પ્રદેશમાં ઋતુમાં કેવું પ્રમાણમાં ખોરાકમાં ફેરફાર થતો હોય છે ઉનાળામાં ઠંડક આપતા ખોરાકનું પ્રમાણ વધી જાય છે. વરસાદી ઋતુમાં સ્વચ્છતા પણ વધારે ધ્યાનમાં આપવામાં આવે છે. દરેક ઋતુમાં શરીરની જરૂરિયાત પ્રમાણ અલગ અલગ હોય છે. એટલે ખોરાકનો પણ થોડો ફેરફાર કરવો જરૂરી બની ગયા છે એમમાં.
હમ્મ, કુદરત પ્રમાણે જીવનની છે ને આ એક બહુ સારી રીત માનવામાં આવે કે આજના સમયમાં છે પોષણ વિશે લોકોમાં જાગૃતિ વધી રહી છે અને લોકા હવે સેન માત્ર પેટ ભરવા માટે નહી પરંતુ સારું સ્વાસ્થ્ય જળવાય તેના માટે પણ ખોરાક પસંદ કરે છે.
હમ્મ, અતિ ગરમ પ્રદેશમાં શું રહેતા લોકોને ખોરાક હવામાન પણ ધ્યાનમાં રાખી વિ-વિકળ વિકસ્યો હોય જે. તેથી તે ખોરાગમાં સરળતા તાજગી અને સંતુલન જોવા મળે. આ વિષય માંથી ઘણું શીખવા મળે છે. એ ખરેખર ખોરાક અને હવામાન વચ્ચેનો સંબંધ ખૂબ મહત્વનો છે. ચાલો હવે આગળ ભાગમાં આવા પ્રદેશોમાં વિવિધ વાનગીઓ અને તેમની ખાસિયત વિશે વધુ ચર્ચા કરીશું.
હા, આપડે જો વાત કરીએ ને અતિ ગરમી પ્રદેશોમાં બનતી વિવિધ વાનગીઓ વિશે તો તો દરેક પ્રદેશમાં છે ને સ્થાનિક પાક પ્રમાણે ખોરાક તૈયાર કરવામાં આવે જ છે. જ્યા આમ ચોખા નું ઉત્પાદન વ ધારે થાય ને ત્યાં ભાત મુખ્ય ભોજન બને છે.
હવે તો હવે આ વાત કરીએ અતિ ગરમ પ્રદેશના બનતા વિવિધ વાનગીઓ વિશે.
હમ્મ, એ તો આપડે ચર્ચા થઈ ને
હા.
કે દરેક પ્રદેશમાં સ્થાનિક પાક પ્રમાણે આપણે ખોરાક તૈયાર કરવામાં આવે એવી હું તે કે જ્યાં ચોખા નું ઉત્પાદન વધારે થાય ત્યાં ભાત મુખ્ય ભોજન હોય ને ભાત સાથે દા ડ શાક અને દહીં ખાવાની રીત ઘણી જગ્યાઓ જોવા મળે આપણને.
બસ તો
હમ્મ, અને કેટલાક વિસ્તારોમાં ઘઉંની રોટલી પણ રોજના ભોજનમાં ભાગ હોય છે. અને સાથે લીલા શાકભાજી નો પણ આપડે કેવું કે ઉપયોગ પણ નિયમિત કરવા માં આવે જ છે.
હમ્મ.
હા.
એટલાક વિસ્તારમાં ઘઉંની રોટલી પણ રોજના રોજના ભોજનમાં ભાવ હોય છે.
હા.
અહ સાથે લીલા શાકભાજીનો ઉપયોગ પણ નિયમિત કરવામાં આવે એટલે અહ ગરમ પ્રદેશ તાજા શાકભાજીબી સરળતાથી મળી ગયા છે. તેથી બજારમાં રોજ નવા શાકભાજી જોવા મળે છે.
ભીંડા, દૂધી, તુરિયા, પરવર અને રીંગણ જેવી શાકભાજી ઉપયોગ થાય એટલે આ શાકભાજી હળવી અને પોષક માનવામાં આવે આપણને.
હા, કઠોળ પણ ખોરાક માં મહત્વ નો ભાગ આલે આમ તો. ના કે મગ, મસુર, ચણા, તુવેર જેવી દાળોમાં ઘણુ પોષ ણ મળે. દાડોમાંથી શરીર ને પ્રોટીન મળે છે.
હા એજ એટલે તો અને તેથી શાકાહારી ભોજનનું આમ દાળનું વિશેષ મહત્વ છે. કે ઘણા લોકો આમ અકુરિંત કઠોળ પણ ખાય છે કે અંકુરિંન ત દાણા બધુ પોષક માનવામાં આવે ને એટલે
હમ્મ ગરમીમાં તાજા ફળોનું મહત્વનું વધે છે. અને કેરી, તરબૂજ, પપૈયુ, જામ ફળ કેરા જેવા ફળો ઘણી જગ્યાએ મળે છે.
હાં, દરેક ફળમાં અલગ અલગ પોષક તત્વો હોય ને એવી રીતે
તેથી વિવિધ પ્રકારના ફળ ખાવાથી સલાહ આપવામાં આવે છે લીંબુનો ઉપયોગ પણ ઘણા ખોરામાં થાય છે લીંબુ નો સવા સ્વાદ વધારવાની સાથે વિટામિન પણ આપે છે
હમ્મ ગરમીમાં આમ ફુદીનો પણ ઉપયોગી માનવામાં આવે છે ને એટલે આમ કે કેવુ ત્યાં ફુદીનામાં ચટણી અને પાણીને ઘણી જગ્યાઓ બનાવવામાં આવે એટલે રીતે વાપરાય
હમ્મ કોથમી પણ ભોજનમાં નાંખે તો ખોરાકને સુંદર દેખાવ આપે મર્યાદિત પ્રમાણ મહત્વનો ઉપયોગ ભોજન ને સ્વાદિષ્ટ બધા જે
ના મસાલાનો ઉપયોગ ટાળવામાં આવે છે
હાં, તમારી વાત બિલકુલ જ સાચી છે. કે આપડે ગરમ ખાવાનું જે ગરમ વિસ્તાર હોય ને ત્યાં એકદમ હળવો અને ઠંડો ખોરાક ખા ખાય તો સારું અને આના પર તો આપણે કેટલી ચર્ચા કરીએ ને એટલી ઓછી છે અન મ તમારા જોડે છે ને અન આ વિષય પર વાત કરવાનું ખુબ જ આનંદ આયો, ખુબ મજા આવી તમારી જોડે આ વિષય પર વાત કરવાની.
ખૂબ ખૂબ આભાર.
હા, હા.